હલો.
હેલો.
શું કરે છે? કેમ છે?
હ, મજામાં છું, કઈક નહી બે.
હમ. આવતા જ વાળે, આપણે ફંક્શનમાં જવાનું છે, તો કઈ ખરીદીનું વિચાર્યું કે, શું કર્યું તે?
તમે શું કરો છો? છો.
હલો, બસ જો આપડે આવતા અઠવાડિયે. ફંક્શન છે, તો એના વિશે વિચારું છું કે, શું કપડાં પહેરું? શું ખરીદી કર્યું? તે કઈ વિચાર્યું શું પહેરવાનું છે?
મેં તો વિચાર છું કે, મસ્ત અનારકલીને, ચણિયા ચોળ જેવું પ ઉપેરું.
અરે યાર આટલી ગરમ વાતાવરણ માં હજી તું, એ જૂનવાણી થઈશે ને, શું પેરીસ? અત્યારના ટાઈમમાં તો વેસ્ટર્ન કપડા વધારે કમ્ફર્ટેબલ સારા રહેતા હશે. હું તો વિચારું છું કે, હું તો વેસ્ટર્ન જ કઈક કોલ્ડ સેટ. કે વેસ્ટર્ન ગાઉન કેવું કશું પહેરવું, તો એમાં કમ્ફર્ટેબલ વધારે રહી શકીએ.
વજન ની વાત નથી યાર ટ્રેડિશનલ કપડા જેમ કે જે. પટિયાલાના, અનારકલી કે સાડી એક ગ્રેસ હોય છે ને આ ફેશન કયારે જયારે હું આવી કોઈ વાળી ચણિયા ચોડી કે દુપટ્ટો ઓળે ને ત્યારે સાચો વાઈબ આવે છે
હા સાચું છે કે હું લુક ની વાત હું નથી કરતી ના નથી પાડતી. પણ પછી આપણને આખો દિવસ ફાવવું કે કેમનું એ તો જોવાનું ને આપડે જો વેસ્ટર્ન કપડાં પહેરીએ ટી શર્ટ કે જીન્સ કેવું કઈ પહેર્યું હોય તો આપણે બઉુ આરામથી રહી શકતા હોય છે ક્યારેક ડાન્સ કરવું હોય કે ક્યાંક કાચ વુ હોય તો વેસ્ટર્ન કપડા બઉ સારા રેતા હોય છે દુપટો સાચવાનું કે એવું કઈ ચિંતા નથી રેતી ટ્રેડિશનલ કપડામાં દુપટ્ટો સાચવમાં જ આપડો પોર્ણો ટાઈમ એમાં જતો રહેતો હોય છે
એવું નથી હવે ટ્રેડિશનલ પણ કેટલાક કમ્ફર્ટેબલ અ કમફર્ટેબલ. ઓ ઓપ્સનલ આવી ગયા છે કુર્તી વિથ પ્લાઝો અથવા લાઈટ કોટન ડ્રેસ તો તું ભીડમાં અલગ અલગ જ તરીકે આવે છે. આપણા કલ્ચરમાં તો તે. તહેવારો તો મોકો એ તૈયાર થવાનું
હા એ વાત સાચી છે તૈયાર થુવુ સારું દેખાવું. એ તો દરેક લેડીઝને ગમતું જ હોય છે બધી છોકરીઓને ગમતું હોય છે મને પણ બહુ ગમે છે પણ મને એમ થાય છે કે આટલું બધું હેવી ચણિયા ચોલી કે સાડી કેવું પહેરીને પછી આખો દિવસ આપડે કેમ ના રહીશ. શકીયે આખો દિવસ થાકી જવાતું હોય કંટાળી જવાતું હોય એના કરતા તો વેસ્ટર્ન કપડા એના કરતા વેસ્ટર્ન કપડા પહેરતા હોય તો આપડો ઘણો બધો ટાઈમ પણ બચી જાય એને ધોવામાં. ધોયેને વ્યવસ્થિત મૂકવા કરવામાં આખો દિવસ સાચવવામાં. એ પહેરતી વખતે તૈયાર થવામાં તો વેસ ટન પહેરીએ તો ફટાફટ આપડણે નોર્મલ લુક. મેકઅપ કરીએ અને નાની એવી હેરસ્ટાઈઇલ કરીને નીકળી જઈએ. ત્યારે જો વેસ્ટર્ન કપડાં પહેરવા હોય. તો એમાં કઈ એવું બહુ વાર ન રાખતું હોય પણ ટ્રેડિશનલ કપડા જો પહેર્યા હોય તો એને મેચિંગ નું બધું ગોતવું પડે. બંગડી છે બુટી છે એને લગતો એમ મેકઅપ કરવી પડે અમુક હેરસ્ટાઈલ કરવી પડે આખો દિવસ બહુ થાકી જવાય છે પછી એ બધી વસ્તુથી.
એ વાત તો સાચી છે. પણ વેસ્ટર્ન કપડામાં માત્ર લુક માટે નહી. એ બહુ પ્રેક્ટિકલ છે ઓફિસ જવું હોય કે કોઈ બિઝનેસ મિટિંગ હોય કે પછી કેજ્યુઅલ મિત્રો સાથે વાત જવું હોય ત્યાં સુધી સાડી કે કેવી અનારકલી ડ્રેસ પહેરીને નહી જઈ શકે વેસ્ટર્ન કપડા ટાઈમ બચાવવા એ ધોવા અને મટિંગ કરવામાં પણ સરલ છે પણ. ક્યાંક અમુક તહેવારો હોય કે કોઈક. પારિવારિક ફંક્શન હોય. કે કોઈ મોટું પ્રસંગ હોય ત્યાં આપણે વેસ્ટન કપડાં પહેરી નહી શકીએ. ત્યાં આપણે પ્રોપર રીતમાં જવું પડે ને ત્યાં આપ આપણે ટ્રેડિશનલ કપડું જ પહેરવો પડે છે.
હા એ વાત તો તારી સાચી છે પણ મારે હજી ગયા અઠવાડિયે જ એવું થયેલું કે મારે મારી એક ફ્રેન્ડ ની સગાઈ માં જવાનું હતું તો મેં વિચાર્યું કે આજે હું ટ્રેડિશનલ પેરીસ હું સાડી પહેરી ને જઈશ પણ મારે અડધી કલાક સાડીનું મેચિંગ ગોતવામાં એમાં જતુ રીયુ અને મને જયારે મેં સાડી પહેરવા માટે બ્લાઉઝ પહેર્યું તો મને ફિટિંગ જ નહોતું બેસતું પછી એ બાર પાછું દરજી પાસે ધકકો કરવો પડ્યો. વરી પાછું ઘર આવી ને બધું કર્યું તો મારો બે દિવસ પેલાનો બધો ટાઈમ એમાં જ. જતો રહ્યો મારે ફંક્શન પેલા તો મારે બે દિવસ પેલા થી બધી તૈયારી કરવી પડે તો મેં એ વખતે ઈન્ડો વેસ્ટર્ન કે વેસ્ટર્ન પહેરવાનું વિચાર્યું હોત તો મારે કઈ તૈયારીની જરૂર ન પડત એટલે મને એવું લાગે છે કે ટ્રેડિશનલ કપડાં પહેરવામાં પાછળ એ ટાઈમ બહુ બગડી જાય છે.
હા આ વાત તો તમારી સાચી છે કે ટ્રેડિશનલ પહેરવું છે. તો આપણને પહેલાથી જ થોડુંક ફિટિંગ કરવી સેટ એનું જોવું પડે છે કે કયું હેર સ્ટાઈલ કરવું કયો મેકઅપ કરવું છે કયો ચંપલ પહેરવું છે. એ બધું પેલા થી વિચારવું પડે છે. પણ જે એવા પ્રસંગ હોય કે જ્યાં બધા તમે પારિવારિક પ્રસંગમાં ભેગા થયા છો ને ત્યાં બધા એ ટ્રેડિશનલ પેરવુ પહેરેલું છે. અને ત્યાં તમે વેસ્ટન પહેરો તો થોડુંક તમે અલગ દેખાવો છો
હા એ વાત સાચી છે પણ અત્યારે તો વેસ્ટર્ન ટાઈપ માં બી ઘણું બધું એવું સારું મળી જાય છે. કે સ્કર્ટની ઉપર આપડે કોઈ હેવી કુર્તી કે એવું પહેરીએ. તો એ સારું જ લાગતું હોય છે પ્રસંગો અનુરૂપ આપણે પહેરી શકતા હોઈએ છીએ. અને કોઈ નાનો એવો પ્રસંગ હોય. તો તમે કોઈ પણ જીન્સની ઉપર તમે કોઈ પણ ટી શર્ટ કે ટોપ પહેરી લો તો તમારે ચાલી જાય એની ઉપર તમે મેચિંગ નું નથી પહેર્યું એવું નથી લાગ જ્યારે તમે સાડી કે ડ્રેસ કે ચણિયા ચોલી પહેરો તો તમે કોઈ બીજા નો બ્લાઉઝ કે કોઈ બીજો દુપટ્ટો એવું તમે લગાવ્યું હોય તો તરત તમારા પર બધાનું ધ્યાન પડે છે કે આને મેચિનની વસ્તુ નથી પહેરી અને કોઈ બીજાનું બીજામાં પહેર્યું છે એ તરત ખબર પડી જતી હોય છે. અને ઘણી વખત પછી આપડૂ આખું ધ્યાન એના ઉપર જ રહેેતું હોય છે કે આજે મેં આવું પહેર્યું છે. તો હું આબા. કમ્ફર્ટેબલ નથી લાગતી અમુક કપડા આપને કમ્ફર્ટેબલ નથી હોતા જયારે વેસ્ટર્ન હોય તો તમે કોઈ પણ જગ્યાએ જાવ તો તમને એ સારું જ રહેતું હોય છે કે તમને ગમતું હોય છે. તમે આખો દિવસ ફી રીતે રહી શકતા હોવ છો.
હમ તમારી આ વાત તો સાચી છે કે ઇન્ડો વેસ્ટન આપણને થોડુંક સારું પડે છે. આસાનીથી આપણને કમ્ફર્ટેબલ થઈ જાય છે ને એમાં આપડે એટલી થાક ખાય નહી
સાચી વાત છે, હું વિચારું છું કે આવતા અઠવાડિયે જે પ્રોગ્રામ છે, એમાં
હમ.
અત્યારે ટ્રેડિશનલની અંદર જ બધા મિક્સ એન્ડ મેચ જેવું પહેરતા હોય છે, કે બધું અલગ અલગ મેચિંગ કરીને પહેરતા હોઈએ છે, તો મારે એવું અનુભવ કરવાની ઈચ્છા છે, ખરી પણ મને લાગે છે, કે મારે અત્યારથીને જ એના વિશે ખરીદી ચાલુ કરી દેવી પડે કે હું કોઈ જગ્યાએ જઈને સાડી ગોતું કે પછી એના અનુરૂપ મેચિંગનું ગોતું એ બધું અત્યારથી તૈયારી કરીશ તો જ મને બધું મળશે અને એના માટે મારે બજારમાં બો ટાઈમ અને બો પૈસા ન ખર્ચ કરવો પડ તેવું મને લાગી રહ્યું છે.
એ તો વાત સાચી છે, કે થોડોક ખર્ચો તો થઈ જાય છે, ટ્રેડિશનલ માટે તા તારું શું કેવાનું છે, હવે મેં શું પહેરુ? અટ આવતા અઠવાડિયા પ્રોગ્રામમાં
હા હું તો વિચારું છું કે આપડે બંને સાથે ઇન્ડો વેસ્ટર્ન જેવું કઈ પહેરીએ જે સારું રેશે આપડે કોઈ સ્કર્ટ ઉપર કોઈ એવી કુર્તી કે એવું પેરીએ તો સારું લાગશે થોડું કે આપણે ટ્રેડિશનલ વસ્તુ પેરી લઈએ અને આપણને કમ્ફર્ટેબલ પણ બોવ રયે હું એવું વિચારું છું કે આપડે કઈ એવું ગોતયે આપણે એવું પણ કરી શકીએ કે અત્યારે રાણી કલર અને રસ્ટ કલર બોવ ચાલે છે. તો રાણી અને રસ્ટ કલ ના કોમ્બિનેશનનું આપણે કોઈ એવો રેસ કરી શક કીયે તને શું લાગ્યું છે, તું એ તને ફાવશે તને ગમશે?
હા મને પણ ફાવશે કેમ કે મને પણ ટ્રેડિશનલ કરવું હતું કે આ થોડુંક ટ્રેડિશનલ લુક મળે તો એ સારું હોય તો ઇન્ડો વેસ્ટનમાં સારું જ રહેશે કે ટ્રેડિશ પણ આવી જશે ને વેસ્ટર્ન પણ આવી જશે અને એ થોડુંક કમ્ફર્ટેબલ પણ હસ રહી જશે
અને એવું પણ આપણે એ પણ ટ્રાય કરી શકીએ કે આપડે ક્રોપ ટોપ પણ પહેરી શકીએ લોંગ સ્કર્ટ ની સાથે એ પણ સારું રહેશે શોર્ટ કુર્તી ન પહેરવી હોય તો આપડે ક્રોકટોપ પણ જોઈ શકીએ તે આપણને કમ્ફર્ટેબલ પણ બો રહેશે અને સારું પણ લાગશે તો આપડે એવું કરીએ આ વખતે કે આપડે બંનેની ચોઈસ તારો
છે. મારો કલર મેં હા
હા તારો કલર અને મને ગમતું વેસ્ટર્નનું કમ્ફર્ટ બંને મિક્સ થઈ જાય એ રીતનું આપડે ઈન્ડો વેસ્ટર્ન પહેરવાનું જ નક્કી કરીએ
હ ચાલ
હ તો આપડે ડન રાખીએ એક બે દિવસમાં આપડે મળીએ અને સાંજે જઈએ ખરીદી કરવા આપડે કોઈ સારી જગ્યા એથી સરસ મજાનું ઇન્ડો વેસ્ટર્ન કપડાં ગોતી લઈએ જોઈ લઈએ કયુ સારું રેય જો તને ટાઈમ મળે તો આપડે ઓનલાઈન ખરીદી વિશે પણ વિચારી શકીએ તો ઇન્ડો વેસ્ટર્નમાં થોડુંક ઓપ્શન જોઈ રાખજે એમાંથી આપડે બંને ખરીદી કરી શકીએ અને એવુંજ છે, કે આપડે બને એક જોડે એક સરખા પણ કપડા પેરીએ
હા આ તો મેચિંગ થઇ જાય
હા. સારું ઠીક છે તો ચાલ આપડે આવતા અઠવાડિયે શું પહેરીશું એના વિશેે બને તૈયારી કરીને રાખીએ ને પછી આરામથી વાત કરીએ પછી મળીએ
ઠીક છે ઠીક છે.
ઓકે ઠીક છે બાય જય શ્રી કૃષ્ણ
બાય બાય જય શ્રી કૃષ્ણ